ઓ નમસ્તે.
હા, નમસ્તે કેમ છો?
મજામાં. તું કેમ છે?
હું પણ મજામાં હું. આજે આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરીએ.
હા આ ટોપિક બોહ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે.
હમ્મ. તું કઈ સોશિયલ મીડિયા એપ્સ વાપરે છે?
હને હ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુઝ યુટ્યુબ અને થોડું ફેસબુક વાપરું છું
હું પણ મોટા ભાગે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સપ વાપરું છું.
આજે સોશિયલ મીડિયા વગેરે જીવન ઇમેજિન કરવું મુશ્કેલ છે.
બિલકુલ લોકો સવારે ઉઠે એટલે પેલા ફોન ચેક કરે છે.
હા હું પણ નોટિફિકેશન જોઉં છું.
હા સાચી વાત છે સોશિયલ મીડિયા ના શું ફાયદા છે.
હ ઘણા ફાયદા છે દુનિયાભરની માહિતી જલ્દી મલી છે મલી જાય છે.
હમ સાચી વાત અને ન્યૂઝ પણ ઈન્સ્ટન્ટ મળી જાય છે ક
હા સ્ટુડન્ટ માટે એજ્યુકેશનલ વિડિયો પણ ખૂબ ઉપયોગી છે.
હા એ તો છે યુટ્યુબ પર ફ્રીમાં ઘણું બધું શીખવા મળે છે.
જાય છે.
હા અને સોશિયલ મીડિયા થી બિઝનેસ પણ ગ્રો થઈ શકે છે.
સાચી વાત નાના બિઝનેસ ઓનર પોતાના પ્રોડક્ટ પ્રમોટ કરી શકે છે.
હા એ તો છે અને ઇન્ફ્લુઅન્સર્સ પણ સોશિયલ મીડિયા થી ઇન્કમ કરે છે.
આજે કન્ટેન્ટ ક્રિએશન એક કરિયર બની ગયું છે.
હા પણ સોશિયલ મીડિયા ના નુકસાન પણ છે.
સાચી વાત ઘણા લોકો વધુ સમય વેસ્ટ કરે છે.
કેટલાક લોકો પાંચ છ કલાક સુધી રીલ્સ જ જોતા હોય છે.
તેનાથી સ્ટડીઝ અને પ્રોડક્ટિવિટી ઓછી થઈ જાય છે.
હા અને હેલ્થ પર પણ અસર પડે છે.
સાચી વાત આખ પર પ્રેશર આવે છે.
હમ અને સ્લીપ શે શેડ્યુલ પણ ખરાબ થઈ જાય છે.
હ કેટલાક લોકો રાત્રે મોડે સુધી સ્ક્રોલિંગ કરતા હોય છે.
હમ સાયબર બુલિંગ વિશે શું કહેશ
એ પણ મોટો પ્રોબ્લમ છે.
લોકો ઓનલાઈન ખરાબ કમેન્ટસ કરીને બીજાને હોટ કરે છે.
સાચી વાત એનાથી કોન્ફિડન્સ ઓછું થઈ શકે છે.
હમ અને પ્રઇવેસી પણ ઇમ્પોર્ટન્ટ છે.
હા પર્સનલ ઈન્ફોર્મેશન શેર કરતા પેલા વિચારવું જોઈએ
હમ અને અન લિંકસ પર ક્લિક ના કરવું જોઈએ
હા સ્કેમ અને ફ્રોડ થી પણ સાવધાન રહેવું જોઈએ
હમ ફેક ન્યૂઝ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી સ્પ્રેડ થાય છે.
હા કોઈ પણ ન્યૂઝ શેર કરતા પેલા વેરીફાય કરી જોયું
હમ તો રોજ કેટલો સમય સોશિયલ મીડિયા વાપરે છે.
હમ હુ લગભગ બે થી ત્રણ કલાક
હું પણ અ પ્રયત્ન કરું છું કે લિમિટમાં વાપરું
ટાાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે.
હમ સોશિયલ મીડિયા થી નવા ફ્રેન્ડસ પણ બને છે.
હા પણ આપણને ઓનલાઈન ફેન્ટ પર ઇન્સ્ટન્ટલી ભરોસો ના કરવો જોઈએ
સેફ્ટી ફર્સ્ટ
બરાબર બિલકુલ
તારા માટે બેસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કયું છે.
મારા માટે મારા માટે તો યુટ્યુબ છે.
કેમ
કારણ કે ત્યાં એન્ટરટેનમેન્ટ સાથે લર્નિંગ પણ મલે છે.
મારા માટે તો ઇન્સ્ટાગ્રામ
કારણ રીલસ જોવું ગમે છે.
હા પણ એજ્યુકેશનલ કન્ટેન્ટ પણ જોવું ગમે છે.
ગુડ હેબિટ
તને લાગે છે કે સોશિયલ મીડિયા સોસાયટીને ચેન્જ કરી છે
આ લગભગ ઘણું બધું ચેન્જ કરી દીધું છે
કઈ રીતે
કોમ્યુનિકેશન ફાસ્ટ થઈ ગયું છે
હા અને પેલા લેટર્સ લગતા હતા હવે મેસેજસ ઇન્સ્ટન્ટલી જાય છેો
આપણને વિડીિયો કોલ થી દૂરના લોકો સાથે પણ કનેક્ટેડ રહી શકાય
હમ ફેમિલી સાથે કોન્ટેક્ટમાં રહેવું ઈઝી બની ગયું છે
હા ખાસ કરીને ફોરેનમાં રહેતા રિલેટિવસ માટે
હ અને સોશિયલ મીડિયાથી ટેલેન્ટ પણ દુનિયા સમક્ષ આવી શકે છે
સિંગર આર્ટિસ્ટ ડાન્સર બધા પોતાના પોતાની કલા કલા બતાવી શકે છે
હા અને ઘણા લોકો ફેમસ પણ થઈ ગયા સોશિયલ મીડિયા થી નને
હા પણ પ્રેમ સાથે રપોન્સિબિલિટી પણ આવે છે
બિલકુલ
આપણ સોશિયલ મીડિયાનો ઉપયોગ સ્માર્ટ રીતે કરવો જોઈએ
હું પણ એજ માનું છું
હા આપણને બેલેન્સ મેન્ટેન કરવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે
ઓનલાઈન અને ઓફલાઈન લાાઈફ વચ્ચે બેલેન્સ રહેવું જોઈએ
સાચી વાત ફ્રેન્ડ સાથે પર્સનલી મળવું પણ જરૂરી છે
હા અને ફેમિલી સાથે ક્વલિટી સ્ટા ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ
હા ફોન કરતા રિયલ કન્વર્ઝેશન વધુ ઇમ્પોર્ટન્ટ છે
તારું ફાાઈનલ ઓપિનિયન શું છે સોશિયલ મીડિયા વિશે
મારા માટે સોશિયલ મીડિયા એક પાવરફુલ ટૂલ છે
હા અને જો સાચી રીતે વાપરીયએ તો ફાયદેકારક છે
તો સાચી વાત છે પણ ખોટી રીતે વાપર્યા નુકસાન કારણ બની શકે છે
એટલે રિસ્પોન્સિબલ યુઝર બનવું જોઈએ
હા આજે ઘણા યંગસ્ટર કોન્ટેન્ટ ક્રિએશન તરફ જઈ રહ્યા
હા મને પણ આપડી સોશિયલ મીડિયાની હા રીલ્સ વિડીયોઝ પોસ્ટકાસ્ટ અને બ્લોગ્સ
હા તેના કન્ટેન્ટ ક્રિએશન
હા મને શાયરી અને ક્રિએટિવ
ઓ એ તો સરસ
પણ કોન્ટેન્ટ ક્રિએટર બનવું એટલું ઈઝી નથી
બરાબર એકદમ ઇઝી નથી રેગ્યુલર કોન્ટેન્ટ અપલોડ કરવો પડે
હમ કન્સિસ્ટન્સી ખૂબ
સાચી વાત ને ઓડિયન્સ સાથે કનેક્શન પણ મેન્ટેન કરવું પડે
કેટલાક લોકો ઓવરનાઈટ સક્સેસ જોઈ છે
પણ મોટાભાગે સક્સેસ માટે સમય લાગે છે
હા અને પેશન્સ
સાચી વાત તેને લાગે છે ફોલોઅર્સ ઈમ્પોટેન્ટ છે
ક્વોલિટી ફોલોવર્સ વધુ ઇમ્પોર્ટન્ટ છે
સાચી વાત હું પણ એવું જ માનું છું
હમ કે એક્ટિવ ઓડિયન્સ હોય તો એંગેજમેન્ટ વધે
સાચા ફોલોઅર્સ ટ્વિટરને સપોર્ટ કરે છે
હમ અને ફેક ફોલોવર્સ લેવાનો કોઈ ફાયદો જ નથી
એ બી બરાબર એ ગ્રોથ ને હેલ્પ નથી કરતું
હમ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે શું કહે
આજે દરેક બિઝનેસ સોશિયલ મીડિયા માર્કેટિંગ કરે છે
રેસ્ટોરન્ટસ પણ ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે
અને કૃત્રિમ બ્રાન્ડ પર રીલ્સ રીલ્સ મૂકીને પ્રમોશન કરે છે
હા અને એડ્સ થી ઘણા કસ્ટમર સુધી પહોંચી શકાય છે
ટ્રેડિશનલ એડવર્ટાઇઝંગ કરતાં સોશિયલ મીડિયા સસ્તી પડી છે
હમ અને સ્ટુડન્ટ્સ માટે પણ સોશિયલ મીડિયા યુઝફુલ છે
હા એજ્યુકેશનલ કોમ્યું કોમ્યુની કોમ્યુનિટીઝ મળી છે
હમ અને એક્ઝામ પ્રિપરેશન માટે ગ્રુપ્સ પણ હોય છે
હા નોટ્સ અને સ્ટુ સ્ટડી મટીરીયલ્સ પણ શેર થઈ છે
હમ પણ ડિસ્ટ્રેક્શન્સ પણ ઘણા હોય છે
નોટિફિકેશન આવે એટલે ફોકસ તૂટી જાય છે ને
હમ એટલે જ સ્ટડી કરતા વખતે ફોન સાયલેન્ટ મૂકવું જોઈએ
અથવા એ ટાઈમર યુઝ કરવો જોઈએ
તને ક્યારે સોશિયલ મીડિયા બ્રેક લીધું છે
હા એક વખત દસ દિવસનો બ્રેક લીધો હતો
પછી કેવું લાગ્યું
પછી શરૂઆતમાં અજીબ લાગ્યું પણ પછી સારું લાગ્યું
સ્ટ સ્ટ્રેસ ઓછો થયો હશે નહી
હા બરાબર અને વધુ પ્રોડક્ટિવ પ્રોડક્ટિવ પણ લાગ્યું
હમ હું પણ ક્યારેક ડિજિટલ ડિટોક્સ કરવા વિચારું છું
થાય કરજે એક વાર સારું એક્સપિરિયન્સ હોય છે.
હા એ તો છે સોશિયલ મીડિયા થી કમ્પેરિઝન પણ વધે છે.
હા આ મોટો ઈસુ છે.
લોકો બીજાને હાઈલાઈટ લાઈવ જોઈને દુઃખી થઈ જાય છે.
પણ દરેકની લાઈફ અલગ હોય છે ને,
હા અને સોશિયલ મીડિયા પર બધું પરફેક્ટ દેખાવામાં આવે દેખાડવામાં આવે છે.
રિયાલિટી વિષે અલગ જ હોય છે.
હા એ સાચું કીધું એટલે પોતાની જર્ની પર ફોકસ કરવું જોઈએ.
સાચી વાત આપણને બીજાને જોઈને દુઃખી નહ થવું જોઈએ.
તને શોર્ટસ વિડીયોઝ ગેમ કે લોંગ વિડીયોઝ ગેમ ધમે.
હમ બંને ગમે પણ લર્નિંગ માટે લોંગ વિડીયોઝ વધુ સારા.
હમ રીલ્સ એન્ટરટેનમેન્ટ માટે સારી છે.
પણ ઘણા લોકોને આદત પડી જાય છે.
હા સાચી વાત છે આવી રીતે સોશિયલ મીડિયા આપણને ઘણું ગેરલાાભ ને લાભ બેઇ પે છે.
આપણને સમય નુ ધ્યાન રાખીને વાપરવું જોઈએ.
ચાલુ તો સારું લાગ્યું તમારા સાથે વાત કરવા.
મને બી બહુ બધું ઘણું મનસ શીખવા માંડ્યું.
હમ ચાલુ તો મળીએ. આવજો.
આવજો.
બાય.
બાય.